કેમ છો મજામાં?
બસ મજામાં. તમે કેમ છો?
બસ સારા શાંતિ તમારે
બસ શાંતિ તમારે
બસ અમારે પણ સારું છે હા
જમી લીધું
બસ જમીને બેઠા હમણાં
એવું મારે તમારી જોડે એક વાત કરવી હતી
હા બોલો ને
અ કે આજના સમયમાં મનોરંજન દરક દરેક વ્યક્તિનું જીવનનો એક અગત્યનો ભાગ બની ગયો છે કારણ કે અભ્યાસ પછી તમને મન હળવું કરવા કરવું ખુબ મનોરંજન બની ગયું છે જરૂરી બની ગયું છે તમારા માટે
હમ સાચી વાત છે જો જીવનમાં માત્ર જવાબદારીઓ જ હોય અને આનંદ માટે સમય ના હોય તો જીવન ખૂબ જ એક સરરખું અને કંટાળાજનક બની જાય
હા પહેલાના સમયમાં લોકો મનોરંજન માટે ગામના મેળા લોકનૃત્ય નત્ય ભવાઈ ગરબા વાર્તાઓ અને ગીતો નો સહારો લેતા હતા
હા એ જમાનામાં તો કેવું કે સાધન ઓછા હતા પણ લોકો બધુ ખુશ રહેતા આખો પરિવાર એક સાથે બેસીને વાતો કરતો રમતો અને ગીત ગામડામાં તો બહ બધા ભેગા થતા હમ
હા હવે ટેકનોલોજી ના કારણે મનોરંજન ના અનેક વિકલ્પો ઉપલબ્ધ થઈ ગયા છે નહી
હમ મોબાઈલ ટીવી છે વેબ સિરીિઝ ફિલ્મ સંગીત ઓનલાઈન ગેમ્સ એટલી બધી આવે છે સોશિયલ મીડિયા પર એટલા બધા રીલ્સ અધારે મનોરંજન ની દુનિયાદ બી નાખી છે
હમ દરેક ઉંમરના લોકો માટે અલગ અલગ પ્રકાર ન મનોરંજન ઉપલબ્ધ છે નઈ
હા બાળકોને કાર્ટૂન રમતો ગમે યુવાનોને ફિલ્મો સંગીત અને પ્રવાસ ગમે છે જયારે વડીલોને ભજન ધાર્મિક કાર્યક્રમો અથવા સમાચાર જોવાનું વધુ ગમે છે એ બધું ટીવી માં આ જાય છે અત્યારે તો
હમ શું તમને લાગે છે કે મનોરંજન વગર જીવન અધૂરું અધૂરું લાગે છે
હા ચોક્કસ ને મનોરંજન થી તો કેવું જે તમે કામ પરથી આ્યા હોય ને થોડું કામ ટીવી જોવ કે બર કઈક ધારો કે ભજનમાં ગયા હોય કે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જાઓ સંગીત સાંભળો તો એમાં માનસિક થાક ઓછો થઈ જાય અને શરીર ને નવી ઉઊર્જા પણ મળે ને
હમ ઘણા લોકો સંગીત સાંભળીને પોતાનો તણાવ દૂર કરે છે નઈ
હા એ કોઈને સંગીત થી પોતાના માઈન્ડ ફ્રેશ કરતા હોય કેટલાક લોકોને પત પુસ્તક વાંચવાની મજા આવતી હોય કેટલાક લોકો ચિત્ર કામ કરે બાગ બગીચા નું કામ કરે અથવા રસોઈ કરીને પણ આનંદ મેળવે છે
હમ હમ
હા એટલે જ મનોરંજનનો અર્થ માત્ર ટીવી જોવો કે મોબાઈલ ચલાવો નથી
બિલકુલ નહી જે પ્રવૃતિ આપણને આનંદ આપે અને મનને શાંતિ આપે તેજ મનોરંજન જ છે
હા ઘણા લોકોને ક્રિકેટ ફૂટબોલ અથવા અન્ય પ્રમોતો જોવાનું
ખુબ શોખ હોય છે નહી હમ સાચું છે કેટલાક લોકોને રમતો જોવાને બદલે જાતે રમવામાં વધારે આનંદ આવે છે
હા બહાર જઈને મિત્રો સાથે સમય પ્રસાર કરવો પણ એક ખુંદર
અ એક
હા બાર જને મિત્રો સાથે તમે બેસો તો વાતો વાતો કરો તો કેવું કે તમારા મિત્રો સાથેના સંબંધો મજબૂત બનેને મન પણ ખુબ જ ખુશ રહે છે ને
હમ આજકાલ સોશિયલ મીડિયા પર મનોરંજન ન મોટું સાધન બની ગયું છે નઈ
હા પણ તેનું રે ઉપયોગ મર્યાદિત થવો જોઈએ નહી તો તે સમય નો બગાડ પણ બની શકે છે
ઘણી વખત લોકો કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે શું કરતા હશે આટલું બધું મોબાઈલમાં
ખબર નહિ પરિવાર માં કોઈ માણસ સાથે ભળે નહીિ બસ મોબાઈલ માં જ વ્યસ્ત રહેતા હોય ચોવીસ કલાક
હમ હમ એટલે સંતુલન જાળવું ખુબ જરૂરી છે
સાચી વાત છે હા મનોરંજન જીવનને આનંદમય તો બનાવે પરંતુ જવાબદારીથી દૂર તો લઈ જાય હાજ તું મ્મી ત બલાનું ફેલ
ફિલ્મો પણ મનોરંજન નું મહત્વનું માધ્યમ છે નહી
હા કેટલીક ફિલ્મો માત્ર મનોરંજન નહી પરંતુ આપણા જીવનની પ્રેરણા અને સારા સંદેશો પણ આપે છે
નાટકો જીવન કાર્યક્રમો જોવાનો અનુભવ અલગ જ હોય છે નહી.
હા કારણ કે તેમાં તમે નાટક જોવા જાવઓ તો કલાકારોને સીધા જોઈ શકીએ અને તેમની મહેનતનો આપણને અનુભવ થાય કે કેટલી મહેનત કરી હશે આમની પાછળ.
હમ સંગીત વિશે તમારો શું વિચાર છે.
હા હ સંગીત તો દરેક ભાવના ન સાથી છે ખુશી હોય કે દુઃખ. દરેક સમયે સંગીત મને સ્પર્શ જ છે.
કેટલાક લોકો પ્રવાસને પણ મનોરંજન માને છે નહી હવે તો.
હા નવી નવી જગ્યા જોવી નવી સંસ્કૃતિ સમજવી અને નવા લોકો મળવા એ પણ આંદ આપે આપડે કઈક બહાર જએ તો આપણા મનને ખુબ જ ખુશી મળે ને.
હા હાસ્ય કાર્યક્રમો પણ ખુબ જ મસ્ત હોય છે નહી.
હમ સાચી વાત ઘણા બધા મોબાઈલ માં ને ટીવી માં ને એટલા બધા પ્રગ્રામ આવે ને હાસ્યના જોઈએ તો આપડું મન હળવું થઈ જાય અને તણ ઓછો થઈ જાય.
શું તમને લાગે છે કે મનોરંજન શિક્ષણમાં પણ મદદ કરે છે.
ચોક્કસ શૈક્ષણિક રમતો માહિત ફમો અને ડોક્યુમેન્ટ દ્વારા ઘણું શીખી શકાય છે.
એટલે મનોરંજન અને જ્ઞાન એક સાથે પણ મળી શકે નહી.
હા જો યોગ્ય પસંદગી કરવામાં આવે તો મનોરંજનની વ્યક્તિ એ ના વિકાસ માં પણ મદદ કરે છે.
હમ. આપ શું દરેક પ્રકારનું મનોરંજન એક ક વ્યક્તિ દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય.
જરૂરી તો નથી કે દરેક વ્યક્તિની ઉંમર રસ સમય અને જીવનશૈલી પ્રમાણે મનોરંજન જેની પસંદગી અલગ અલગ હોય.
હમ. બાળકોને કાર્ટૂન છે રમતો અને વાર્તાઓ ગમે જ્યારે યુવાનોને ફિલ્મ સંગીત અને પ્રવાસ વધારે વધારે આકર્ષણ કરે છે.
હ અને વડીલોને ધાર્મિક કાર્યક્રમો જૂના ગીતો સમાચાર અથવા પરિવાર સાથે સમય પસાર કરવો બધું ગમે છે ને.
આજકાલના સમયમાં મોબાઈલ મનોરંજન ન સૌથી મોટું સાધન બની ગયું છે.
હા પરંતુ મોબાઈલનો ઉપયોગ યોગ્ય થાય તો જ તે ફાયદાકારક બને છે. ને વધારે પડતો ઉપયોગ કરો તો નુકસાન પણ તમને પહોંચાડી શકે છે.
ઘણા લોકો ખાલી સમય મળતા જ ફોન હાથમાં લઈ લે છે નહી હવે તો.
હ એના કારણે તો કેટલી બધી સાઈડ ઇફેક્ટ થાય છે આંખો પર અસર થાય છે. ઊંઘમાં ઘટાડો થઈ રહ્યો છે અને પરિવાર સાથે વાતચીત પણ ઓછી થઈ જાય છે.
એટલે જ મનોરંજન સાથે આત્મનિર્ણય પણ જરૂરી છે.
બિલકુલ સમય નું આયોજન કરીને મનોરંજન માળવામાં જ સાચો આનંદ છે.
કેટલાલો કેટલાક લોકો તો માત્ર પુસ્તકો વાંચવાનું સૌથી મને મહત્વનું એ ગણે છે.
હ સાચું પુસ્તકતો સારામાં સારી વસ્તુ છે કારણ કે પુસ્તક આપણને કલ્પના ની દુનિયામાં લઈ જાય છે અને સાથે એમાંથી તમને કેટલું બધું જ્ઞાન મળે છે પુસ્તક દ્વારા.
હા એ તો છે જ પણ સંગીત સાંભળવાથી પણ મનને ઘણી શાંતિ મળે છે નહી.
હ. ખાસ કરીને લાંબા દિવસ પછી મનપસંદ ગીતો સાંભળવાથી તણાવ ઓછો ઘણો ઓછો થઈ જાય છે.
હા ઈ તો છે રમતો રમવી પણ મનોરંજન નો ઉત્તમ રસ્તો છે.
હા તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને એક ટીમવર્ક જેવી સારી બાબત પણ આપણને શીખવા મળે છે.
હમ પરિવાર સાથે બેસીને કોઈ રમત રમવી કે વાતો કરવી પણ યાદગાર ક્ષણો બનાવે છે નહી આપડા
હવે તો ક્યાં કોઈની પાસે સમય છે આજના સમયમાં તો આવી પડો ખુબ જ એક કિંમતી બની ગઈ છે એમ.
હા મનોરંજન નો હેતુ માત્ર સમય પસાર કરવાનો નથી. નથી હોતો એક મેમરી બનાવાનો પણ હોય છે.
સાચી વાત છે હ તેનો હેતુ તો કેવું. કે મનને તાજગી આપો સંબંધોને મજબૂત બનાવો અને જીવનમાં એક આનંદ ઉમેરવા માટે મનોરંજન જરૂરી છે.
શું કેવું શું તમને લાગે છે કે કુદરતની નજીક સમય પસાર કરવો પણ મહ મનોરંજન બનાવે છે.
ચોક્કસ ચોક્કસ કેમ નઈ બગીચામાં ફરવા જાઓ સૂર્યોદય જોશ. અથવા વરસાદ નો આનંદ માણવો પણ ખુબ સુંદર મનોરંજન છે ને.
હમ હમ. એટલે મનોરંજન માટે હંમેશા પૈસા ખર્ચવાની જરૂર નથી બરાબર ને.
નાના મનોરંજન તો તમને ક્યાંયથી પણ મળી જાય બસ તમારું સાચું આનંદ ઘણી વખત ત નાની નાની બાબતોમાં છુપાયેલો હોય છે.
હા એ તો છે હોં સાચું કીધું. તમે બાકી તમે કો આજકાલ શું ચાલી રહ્યું છે તમારે.
બસ અમારે તો શાંતિ ચાલે છે તમારે કેવું ચાલે છે?
અમારે પણ સારું જ ચાલે છે તમે હવે કઈક જવાના છો નહી કે નહી ફરવા.
ક્યારેક આવો હ.
હા હા આવું ટાઈમ કાઢી ને કોઈક વાર મળવા તમને.
હમ બીજું શાંતિ છે ને?
બસ શાંતિ છે.
હમ અ સારી વાત થઈ ને આજ આપ ટોપિક પર.
હા ખાસા ટાઈમ પછી આપડે આવી વાતો કરી નઈ.
હ આ એક મનોરંજન જ છે ને વાતચીત કરવી એ પણ.
હા એજ ને મન હળવું થઈ જાય મનને પણ શાંતિ મળે.
બીજા જોડે વાત હા સાચી વાત છે હા હમ.
સારું ચલો મળીએ તો પછી.
હા ઓકે હા બાય ટેક કેર.
બાય ટટેક કેર.